હેલો.
મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
બસ હુબી મજામાં બેઠી હતી તમે બોલો
બસ જો જમી લીધું
હા બસ જમવાનું બને છે
પલો હમ બરાબર કેવું બધા મજામાં
બસ બધા મજામાં હ હા અહીંયા મારા ભયની છોકરી ને પ્રવાસ પાસ જવાનું હતું તો એ જ બધી તૈયારીઓ કર્યા લેશે
ઓ પ્રવાસ કેટલી મજા આવે નઈ એમ સ્કૂલમાંથી જઈએ તો એમ
સ્કૂલ ના દિવસો મને મારા યાદ આવી ગયા હા મેમે તો બહુ જ જતા હતાા બધા જ પ્ર કંપાસમાં હું જતી દઉં
માને પણ એ હું બી પ્રવાસ એવો નની હય કે જેમાં હું ન
હમ મને શું કે લાગે કે એમ બાળકો માટે શૈક્ષણિક શું કેવાય ખાલી પ્રવાસનું પણ બહુ મહત્ત્વ હોય કેમ શિક્ષણ ખાલી માત્ર પુસ્તક સુધી એમ મર્યાદિત ના કે પણ કે બહાર લઈ છે ને તો એમને અનુભવ મળે આમ અને જીવન જીવન બને આમ યાદ રહી છે જેમ કે આપણને કેવું યાદ યાદ આવે એ લોકોને આમ બી યાદો બની જાયને
હમ એકદમ સાચી વાત છે જયારે બાળકો કોઈ ઐતિહાસિક સ્થળ કે સંગ્રહાલય વિજ્ઞાાન કે અથવા એવી કોઈ પ્રકૃતિ ના સ્થળોની મુલા માત્રને ત્યારે તેઓ એમ જે બકમાં વાંચેલી બાળબતો છે ને એમ એમ કઈક રીતે સમજી ના શકે
સાચી વાત છે ઉદાહરણ તરીકે જો શું કેવાય બાળકોને વૃક્ષો સો્વીસે માત્ર વાંચે ને તો તેમને થોડીક જ સમજણ ખબર પડે બહુ ખબર ના પડે પરંતુ જો એમને બગીચામાં લઈ જઈએ કે પછી જંગલોમાં અલગ અલગ એમને ઝાડો બતાવી અને વૃક્ષો બતાવીએ અને એ લોકો નોીક થી જો સમજણ બી એમ ઊંડી રીતેમ જેમ કે વાંચ્યા કરતા જોયેલું વધારે યાદ રે ને
બિલકુલ બિલકુલ શૈક્ષણિક પ્રવાસ થી બાળકો માં પણ જિજ્ઞાસ છા વધે છે તેઓ આમ આવીવી જગ્યાએ જોઈને એક આમ અનેક પ્રશ્નો પૂછે છે અને નવી જે માહિતી હોય એ મેળવવાની પણ ઈચ્છા રાખે ત હોય છે
હા અને આજના સમયમાં બાળકો શું કેહેવાય મોટા ભાગના સમય મોબાઈલ અને ટીવીમાં જ આમ જોવામાં વિતાવી દેતા હોય છે પણ શૈક્ષણિક પ્રવાસો તેમને કુદરત અને સમાજ સાથે જો જોડવાની સુંદરમ સુું કેચ ક આપે કે લોકો ટીવી અને ફોન માંથી બહાર બાળકો નીકળી અને આવી રીતે પ્રવાસમાં જાય તો એમને સમજણ બી વધારે વધે ને
એ તો છે કે માત્ર અ ધ્યાન તો ન પણ આવા પ્રવાસમાં બાળકો ને જેને શીસ્ત હોય સમય નું પાલન છે જવાબ દારી એ બધું પણ એ લોકોને વિકસવી જાય એમના અંદર એમ
હા સાચી વાત છે કેમ કે એકલા જાય ને તો આમ ખબર પડે છે વા જ આખો વર્ગ મતલબ શું કેવાય એક ક્લાસ આખો પ્રવાસ જોડે જાયને ત્યારે એકબીજાને મદદ કરવાનું બી શીખી જાય પછી ટીમવર્ક કરે બહુ સારી રીતે અને નવું નવું પ્રવૃતિ બધા સાથે કરે તો એ બહુ જ ખૂબ મજા આવે એમ
હમ અને તેઓ વિવિધ જે સંસ્કૃતિઓ છે પરંપરાઓ અને જીવન શૈલીઓ વિશે પણ જાણે આથી એમની વિચારસરણી વધ વધું વ્યાપક બની જાય
હા સાચી વાત છે અને કેટલાક લોકો તો આમ મતલબ બાળક પહેલી વાર આમ પ્રવાસ જતા હોય ને તો શું કેહેવાય એમ ટ્રેન બસ કે પછી કોઈ બીજી બસ કે કાસામાં જતા હોય તો લાંબી મુસાફરી કરે છે અને એમના માટે એક નવો આમ શું કેવાય અનુભવ બની જાય ને કે પહેલી વાર ગયા હોય અને પહેલી વાર આવી રીતે જાય તો એટલી મજા આવે ને
સફરી દરમિયાન તેઓ પા કરવા જ સમય કર થ પછી સફાઈ રાખ અને એમ સૂચનાઓ પાલન કરું
હા સાચી વાત છે કેમ કે ઘરે તો એટલું કોઈ કરતા ના હોયને આવી રીતે નવું નવું શીખવા મળડે અને વૈજ્ઞાનિક જે કેન્દ્રોની મુલાકાત દરમિયાન બાળકોને વિવિધ પ્રયોગો જોવા મળે કે કઈ વૈજ્ઞાનિક સ્થળે લઈ ગયા નવ જોવા મળે લોકોને બી ઈચ્છા થાય કે વૈજ્ઞાનિક પ્રયત્નો એ બી કરે તો વધારે રસ બી વધે ને એમનો
અને જેવ આમ કૃષિ ક્ષેત્રોની મુલાકાત લેવા આવી ને તો બાળકો ને ખોરાક ક્યાંથી આવે છે ખેડૂતો કેટલી મહેનત કરે છે એ બધાની પણ સમજણ મળી શકે છે ને
હ સાચી વાત છે અને જો સંગ્રહાલયોમાં લઈ જાય તો જૂની વસ્તુ તો પછી એતા ઐતિહાસિક જે દસ્તાવેજો હોય પછી આપણે પ્રા કળાઓ ચાલતી આવતી હતી એ બી બાળકોને પોતાનો ઇતિહાસ સાથે જોડે છે કે એ લોકોને બી ખબર પડે કે પહેલાના જમાનામાં લોકો કઈ કઈ વસ્તુઓ કેવી કેવી વસ્તુઓ યુઝ કરતા હતા કેવું કેવું હતું તો એ લોકોને ઇતિહાસ આમ જોવા વામાં મળે
હમ્મ પ્રવાસ તો એ વધ છે તો આમ આસપાસની જે બધી વસ્તુઓ છે એને ધ્યાન થી જોવે અને એમાંથી ઘણું બધું શીખે છે
હા અને શિક્ષણનો પણ પ્રવાસ દરમિયાન સરળ ભાષામાં સમજાવે છે અને નવું નવું શીખવે બાળકોને તો એ વધુ આમ બાળકોને આમ રસપ્રદ બનાવી દે
હા તો છે પ્રવાસ દરમિયાન માત્ર બાળકો જે સાંભળતા નથી પણ જોવે છે સ્પર્શ અનુભવીને બધું શીખે છે કે આ પ્રકારનું શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે છે એમને પ્રેક્ટિકલ નોલેજ વધારે મલે
સાચી વાત છે ઘણા બાળકો માટે આ પ્રવાસ આમ શું કે આત્મવિશ્વાસ પણ વધારાનું કામ કરે છે કોઈ દિવસ ઘરેથી નીકળે ના હોય પણ આવી રીતે જાય તો એમનો આત્મવિશ્વાસ બી વધે અને શું કેતીઓ નવા લોકો સાથે વાતચીત કરતા બી આમ સંકુચ ના અનુભવે કે નવા જાય ને બાર ઘરે થી જતા ના હોય ને રીતે ક જાય ને તો તો એ લોકો બી આમ થોડો ખુલ્લાસ થી ફરી શકે
હમ્મ પ્રવાસ પછી તો બાળકો પોતાના અનુભવ છે ને મિત્રો અને એ પરિવાર સાથે પણ વેચે છે આથી તેમની જે આમ કેવાય ને અભિવ્યક્તિ હોય કરવાની ક્ષમતા પણ સુધરે છે.
હા હ અમે બી એવું ફરીને આવતા ને તો અમે બી એવી રીતે જ ઘરે વાતચીત કરતા હતા અને બહુ મજા આવે મને લાગે છે કે આમ શું કેહેવાય દર દરેક શાળાઓમાં વર્ષમાં ઓછામાં ઓછું શૈક્ષણિક પ્રવાસ એક વાર તો કરવો જ જોઈએ વરસમાં શું કેવું તમારું?
હમ હું પણ એજ માનું છું કે શૈક્ષણિક પ્રવાસ માત્ર મનોરંજન માટે નહીં પણ બાળકોના જે સર્વાંગી વિકાસ માટે હોય ને એ પણ આમ ખુબ જ મહત્વ નું છે ને?
હા એકદમ સાચી વાત છે હહ. તમારી વાત તો ખુબ સાચી છે. શું કેવાય મારા મત મુજબ શૈક્ષણિક પ્રવાસ બાળકોનો આત્મવિશ્વાસ વિકસાવવામાં ખૂબ મહત્ત્વની ભૂમિ કા ભજવે છે. જયારે બાળક તો થોડા સમય ઘરથી દૂર રહે ને તો એમને પોતાની વસ્તુઓની જવાબદારી લેતા બી શીખ ખવે કે પોતાની વસ્તુઓ લઈ ગય ને એને બી બહુ આમ સંભાળ સારી રીતે રાખતે હહ
બધી વાત સાચી છે તમે પાણીની બો ટલ માંડી નાખો, નોટબુક અન્ય જે જરૂરી વસ્તુઓ છે. એમની કાળજી રાખવાની એમની ટેવ બને અને આવા પ્રવાસ દરમિયાન જ એ લોકો શીખે બાકી આ એ લોકોને જે ઘરે હોય તે લોકો આ બધું કરવાનું સમજે નહીં.
હમ સાચી વાત છે. પ્રવાસ દરમિયાન બાળકોનું સમયનું મહત્ત્વ પન સમજે છે. કે થોડું મોડું થાય તો આખા જૂથને મતલબ શું કેવાય આખા બધા જે ટીમ ગઈ હોય એ લોકોને રાહ જોવી પડે તો તેનો અનુભવ અને સમયની પ્રેરણા બી એમને મળી રહે ને કે મોડું નહીં કરવાનું. સમયસર જે ટાઈમ કીધો છે એ જ ટાઈમે આવી જ જવું. જોઈએ એમ.
હહ એ તો છે ઘણા ઘણા જે બાળકો છે એ ક્લાસમાં આમ શાંત રહેતા હોય પણ પ્રવાસ દરમિયાન તો એટલા આમ ખુલ્લા મનથી વાતચીત કરે કે તેઓને આત્મવિશ્વાસ જે છે એ ખૂબ વધી જાય.
હમ સાચી અને સાથે સાથે તેઓ નવા મિત્રોને બી મળે કેમ જેમ કે બીજા કોઈ ક્લાસના હોય તો એ લોકો જોડે બી સારી રીતે ભળીને રહે પછી બાળકો પોત પહેલા ઓછું બોલતા હોય પણ ચર્ચામાં જોડાવા લાગે તો એ એમ બોલતા બી બધુ શીખી જાય.
હમ એ પ્રત્યે જે સ્કૂલના પ્રવાસ એ બાળકોને ખાલી માહિતી આપતો નહીં. પણ આમ વિચારવાની નવી દિશા પણ અ આપે છે ને?
હહ ઉદાહરણ તરીકે જો શું કેવાય બાળકો કોઈ ઉદ્યોગની મુલાકાત લેવા ગયા હોય કોઈ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેવા ગયા હોય તો સમજે કે કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા કઈ રીતે હોય એનું પરિશ્રમ અને આયોજન બી ખૂબ જરૂરી છે એક એ લોકોને શીખવે છે કે કઈ રીતે શું થાય એમ.
આવી મુલાકાતોથી જે ભવિષ્યમાં કારકિર્દી હોય એ વિશે પણ વિચારવાની ઘણી બધી પ્રેરણા મળતી હોય છે.
સાચી વાત છે હો. પ્રકૃતિ વચ્ચેનો સમય પસાર કરવાને માનસિક જે આપ આપણે આમ તણાવ આઈ જાઈને બાળકોમાં જે ભણવાનું જે લોડ એ બી ઓછો થઈ જાય અ અને આમ બાળકો બહુ તાજગી અનુભવે કે એ લોકોને બી થોડું ફ્રેશ ફીલ થાય.
પણ આમ શૈક્ષણિક પ્રવાસ એમને આમ વાસ્તવિક દુનિયા સાથે જોડે છે, હું એવું માનું છું
હા, સાચી વાત પ્રવાસ દરમિયાન સુ કે બાળકો પક્ષીઓનો અવાજ અનુભવે, નદીનો પ્રવાહ પછી, આમાં અલગ અલગ છોડ, જાડવા, કુદરતી દ્રશ્ય જો બહુ આમ નજીક થી જોવાનું મળે એ લોકોને, નવું નવું
એ તો છે આ અનુભવ કોઈ કે વિડીયો સંપ
સાચી વાત છે, એકદમ સાચું. હા, મને તો તમારી જોડે વાત કરીને મારા જૂના દિવસ યાદ આવી ગયા, સ્કૂલમાં અમે લોકો કેટલો બધા અલગ અલગ પ્રવાસ કરતા હતા અને ખુબ મજા આવતી હતી, હાં અમને બી ઘણું બધું નવું નવું શીખ વાને જોવા મળતુંતું.
પણ ચલો ફરી વાત કરીું છું આપડે
સારું સારું ચાલો હા, બાય.